કેમ છો ભાઈ?
બ મજામાં.
હા શું કરો છો?
કઈ નઈ બેઠા છીએ જોઓ ને.
ટાઈમ છે ને તમારી પાસે? તો આપણેે વાત કરીએ એક સમય એક વિષય પર
અરે ફૂલ ટાઈમ છે બોલો ને તમ તો
અ આજકાલ છે ને મારે પૈસાનું જરૂર પડી રહેલી છે મારે ધંધો ચાલુ કરવા માટે તો શું કરી શકાય?
શું કરી શકાય યાર ધંધો કરવા માટે તો જો ઇન્વેસ્ટમેન્ટ માટે ઓનલાઈન છે પણ ઓનલાઈન પર હજુઈ ભરોસો કરી શકાય એમ નથી ઓનલાઈન અમુક ટાઈમ ફ્રોડ બહુ છે એટલે બહ જલ્દી ભરોસો ના કે અહીંથી પૈસા હીથી પૈસા રિસ્ ટ્રાય કરી શકાય આપે જેમ કે અલગ અલગ વસ્તુઓ છે અલગ અલગ એપ છે.
એ હ સમજ્યો. એપ પણ છે.
ઘણી બધી એપ છે ઘણી બધી વેબસાાઈટ છે એમ તો કમાવા માટે પણ તમારે રિસ્ક લેવો પડે નહ આટું.
એવું છે, આ તો કોઈ સસ્તો ને સારો ઉપાય છે તમારી પાસે જેનાથી હું પૈસા કમાઈ શકું?
સસ્તો ને સારો.
નહી એવું નહી. એટલે મારે ઇન્વેસ્ટ નથી જોતું ઇન્વેસ્ટમેન્ટ નથી કરવાનું, પરંતુ માત્ર ખાલી મારે કઈ વસ્તુ ના ગીરવી મૂકીનેઈ પૈસા આપતો હોય એવું કશ ક બીજું કઈ.
વસ્તુને ગીરવી મૂકીને તો જો એક ગોલ્ડ લોન થઈ શકે, કા તો એક હોમ લોન ખઈ શકે, જેમાં તમારે વસ્તુ ગેરવે મૂકી પડે હોમમાં તો જોરે ડાયરેક્ટ ઘરે જરે ગીરવે મુકાય છે ગોલ્ડમાં તો ગોલ્ડ તમારે શું નું મુકાય છેાય બીજું કશું છે નહી હવે એટલું તો. પણ ગોલ્ડ લોનમાં તો કેવું ગોલ્ડ તમે લોન પર મૂકો તો કદાચ તમે ગોલ્ડ બદલી લેવાના જેમ કે, ગોલ્ડ ચોરી તમારે સેમ ટુ સેમ ડિઝઇન નું ગોલ્ડ ડુપ્લિકેટ મુકાઈ જાય એવું થઈ શકે છે.
હા એટલે એમની પર ભરોસો કરી શકાય કે નહી કરી શકાય?
મેં તો કહું કે ના જ કરે પૂરો છું કે કદાચ તમારે આટલા ચાલો ચાર પાંચ લાખ ન ગોલ્ડ મૂક બરાબર, લોન માટે. કે ચાલો આટલો ત આટલો ગરમ ગોલ્ડ છે તમે મકો, આગર એ મકોને તમે ગોલ્ડ તમે કાઢવા ગયા ફોને તમા ડુપ્લકેેટ નીકળી હો, લોન પતાવ્યા પછી તો તમે શું કરશો તમે લૂંટાઈ ગયા ને પછી તો.
એટલે બેંક પર ભરોસો કરી નહી શકાય એવું કેવા માંગો છો તમે?
બેંક પર તો ભરોસો કરાય બધા થર્ડ પાર્ટી જે ઇન્વોલ્વ હોય ને ફાઈનાન્સમાં કરવા માટે, જે તમારે ગોલ્ડ લઈ જશે ફાઈનાન્સ કરીને, એની પર ભરોસો ના કરી શકે જે થર્ડ પાર્ટી અંદર ઇન્કલુડ થાય.
તો હવે ખબર કેવી રીતે પડે કે ભાઈ આમાં થર્ડ પાર્ટી ઇન્વોલ્વ છે કે નથી એમ?
એ ખબર કેટું પડે તો મને નહી ખબર બટ મારા પપ્પા જવા હતા મારા પપ્પા મને હંમેશા કેહેતો હતા કે, ગોલ્ડ લોન જિંદગી ના લેતો. એમાં આવાવા ફ્રોડ થાય છે એવું.
તો અન્ય પ્રકારે પણ લોન લઈ શકાય કે?
અન્ય પ્રકાર તો બીજા તો કેવા એજ્યુકેશન લોન છે એક હોમ લોન છે બીજું તો શું કહી શકું, પછી ક અપ્લાયન્સ લેવા તો અપ્લાયન્સ ફાયનાન્સ થઈ શકે.
મતલબ આપણી પાસે ઘણા બધા ઓપ્શન છે જેના કારણે આપણે લોન લઈ શકીએ છીએ એના પર.
હા મોસ્ટલી તો બધા જો કેવો પૈસાની જરૂર હોય તો એજ્યુકેશન લોન લે કા તો હોમ લોન લે, જેમાં તારા હોમ તમાર ગીરવે મુકો એટલે તમારો હોમ લોન મળી જશે એજ્યુકેશન લોનમાં તો કેવું તમારે તન વર્ષ પછી તમારો જે જેમ કે તમારે એજ્યુકેશન ચાલે છે ને પછી એને એજ્યુકેશન પતે પછી તમારે લોન ભરવાનું થશે જેમ તો તમાર જોબ લાગશે ત્યાર પછી
અને હા સમજી ગયો, સમજી ગયો. એટલે મારે કંઈ ધંધો ચાલુ કરવા માટે કંઈ ગીરવી મૂકવું પડશે કાં તો પછી કાગળીયાનું ફિલઅપ ફોર્મ ભરવું પડશે એવું બધું જ ને બેંકમાં જઈને
હમ તમે ધ ધંધા માટે કરો છો. શુ ધંધો એ લોકો મોસ્ટલી તમને હોમ લોન જ લેવડાવશે, જેમ કે તમે ઘર ગીરવે મૂકીને લોન લેવાડાવશે.
અ ધારો કે મેં એની ઈ એમ આઈ ટાઈમ ટુ ટાઈમ ચૂકવી શકતો નથી. તો પછી આ લો મારા ઘરને બચાવવા માટે મારી પાસે કઈ ઓપ્શન રહેશે ખરો?
હ મ ના પછી કે તો કઈ ઓપ્શન નહી રે તમારે એક વરસ જોશે તમારે બેંક, તમારે આખું હફતા નહી ભરતા હોય અને કશું લોન નહી ભરતા હો તો તમને તમાર ઘર સીલ કરી ને ડીપ તમારું નામ ડીપ ફોલ્ડર માં નાખી દેશે ડી ફોલ્ડર નો મતલબ છે. તમે લોન ભરી શક્યા નથી. સમજ્યા.
હા તો મારે લોન લેવા માટે પેલા ઓનલાઈન બેંક એપ્લિકેશન્સની જરૂર પડશે કે નહી પડે?
અત્યારે નવી ટેકનોલોજી પ્રમાણે તો લો એપ્લિકેશન માંથી મળી જાય છ બટ તો બી ત તમને રીફર કરું તો તમે એજન્ટ થ્રુ જ લઈ શકો લેજો તો તમારે ખબર પ વધારે સમજાવી શકે કે શું શું છે એપ્લિકેશનમાં તો કેવું આપડે જોઇન વાત જે વાચ્યું હોય ખબર ના પડે હરખુ.
એવું છે. આ અટારે મારી પાસે ક્રેડિટ કાર્ડ પણ છે.
તો હા તો તો બસ ત તમે ક્રેડિટ કાર્ડ લો થી લોન થઈ શકે છે તમારે
એવું છે. પરંતુ એમાં અમુક મર્યાદિત જ આવક મલી શકે છે ને મારે વધારાની જરૂર પડતી હોય તો પછી
ગણું એ તો તમારા ક્રેડિટ કાર્ડ ની તમારે જેટલી લિમિટ હોય એટલું તમે લોન લઈ શકો છો, તમારે વધારે લો જોઈતી તો પછી તમારે જેવી રીતના મેં પેલા કીધી એ રીતના જ થાય.
એવું છે.
હા.
આ સરકાર દ્વારા કોઈ સહાય પ્રાપ્ત થાય છે અમને
એમ તો ઘણી બધી સહાયતા મળે પણ તમારે કદાચ તમારું ત ઉચી જાતિ કે નીચી જાતિ ને એવું તમારી ઉપર છે તમે જે જાતિ માં આવતા તા એ પ્રમાણે મળે તમને લોન. એ તો તમારો ફોર્મ ઓનલાઈન આવતા હોયને તો ફોમ ઓનલાઈન તમાર જોઈ રાખવા પડે ને તમારે ભરવા પડે.
કેમ છે?
હા
અને ધારો કે મારે લોન લેવી છે તો કઈ બેંક વધારે યોગ્ય હોઈ શકે તમારા પોઈન્ટ ઓફ વ્યુ. એટલે સરકારી-સરકારી બેંક કે પછી પ્રાઇવેટ બેંક
લોન તો જ એ તો તમે જે બી ખાતું તમાર જે બેંકમાં ખાતું હોય એ બેંકમાં ચાલી જાય પણ તમારે અપ્લાયન્સ માટે લેવી હોય તો તમે બજાજ ફાઈનાન્સ એ મતલબ કોઈ બી મતલબ કોઈ બી ફાઈનાન્સ કરી શકો એવું નહી કે તો આજ
એવું છે મારે એક ફ્રેન્ડ કરતો હતો હવે સાચું છે કે નહી તો હું તમને થોડુંક કહું તો તમે મને કહેજો કે સાચું છે કે નહી
વાંધો નહી
એ લોન લીધા પછી બેંકો અમુક વાર એવું કરે છે કે ભાઈ આપડા જે કાગડીયાઓ છે બજા જમીન ના છે જે કે ભાઈ ઘરના કાગડિયા છે તો એ કાગડિયાનો આપણો બીજે કશ યુઝ કરી લે છે કઈ કે ભાઈ આ લોકો એ લોન નથી ભર્યું આપડા ભર્યા છે ભર્યા હોવા છતાં છતાં લોન ભર્યા હોવા છતાં પણ એ આપણા કાગજ નો મિસયુઝ કરે છે
થઈ શકે છે પણ શું કરીએ હવે આપણી મજબૂરી છે એટલે આપડે લોન માટે અપ્લાય તો કરવું જ પડે લોન વગેર આપડ ચાલવાનું છે નહી અને અત્યારે જનરેશનમાં તો કેવું લોન લેવું જરૂરી જ થઇ ગયું લોન લો ને તો જ તમાર વેલ્યુ છે આ જનરેશનમાં એવું આમક થઈ ગયું છે
આટલા લોકો ઘર બનાવવા માટે પણ લોન લે છે
લે છે ને ઘણા બધા લે છે તમારે જમીનના કાગળ મૂકી દેવાના તમને મળી જાય તમને લોન ઘર બનાવવા માટે
પર્સનલ લોન ન શું છે હમણા હાલમાં
પર્સનલ લોન તો જોય એટલ પર્સનલ લોન ન ખાતા મને કઈ ખબર નહ કે શું થાય હવે એટલે તમે બેંકમાં જઈને પૂછો ને કે પર્સનલ લોન લેવી છે તો તમને કેશે કે આવું આવું કરો સાહેબ તમને લોન મળી જશે
હમ
અરે મારે એક મ મિત્ર એ છેને તો એમના છોકરા છોકરાને ભણવા માટે એજ્યુકેશનલ લોન લીધી હતી બોલો એજ્યુકેશનલ માટે લોન
બરાબર લેવાય ને લેવા
એ લોન ના થ્રુ જે પૈસા આવે છે આપણે તે બધા એજ્યુકેશનમાં લખી દેવાના અને પછી એ વ્યક્તિ બેંક ના હપ્તા ભરે છે ઈએમઆઈ
રા ને અરે એ તો કેવું એ તમે એજ્યુકેશન લોન લો તો તમને તમારી જે સ્કૂલ ફીસ કે કોલેજ ફીસ હોય એક હામટી મોકલી દે પછી ધીરે ધીરે તમારે જેમ છોકરો મોટો થાય એમ છોકરો મોટો થાય એટલે કમાવા લાગે ઓટોમેટિક ભરવાનો તમારે એવું કામકાજ છે એજ્યુકેશન લોન નું જેમ કે ચાર વર્ષ તમામે બી બીટેક કરાવો છો જેમ કે કોઈ બી યુનિવર્સિટીમાં ચાર વર્ષ છે બીટેક ના બીટેક ના ચાર વર્ષ પછી તમે કમાતા થાવ તો તમારા છોકરાને જ ભરવાનું રહેશે લો લોન
હા વાત તો સાચી છે તમારી અને આજકાલ તો ઘણી બધી પ્રકારે લોન મળે જ છે તો લાગે છે હવે મારે કામ માટે એવી લોન લેવી પડશે જેનાથી મેં ધંધો ઉઊભો કરી શકું છું અને મારા પરિવારનું જીવન સારું કરી શકો છો
કઈ નહી તમ લેજો બિંદાસ લેજો લોન પર ચાર લાખ બરાબર ત તમારો ઘરબર હોય તો લોન ઘેર મૂકીને લઈ લેજો લોન
સારું સારું મે હવે ધ્યાન રાખીશ હું આમના બહાર આવેલો છું હવે ઘરે જઈને મે તમને પાછો ફોન કરીશ ઓકે હારું હારું